કેમ છો બે બસ બસ થાથ એમ ને તમારો ફોન આમ જોયો ને તરત જ ઓલું એલે કરેલો છે, ને મારમા એડ એટલે તરત મેં નામ વાંચી ને ખુશ થઈ ગઈ મે મારે હારું ટાઈમ પાસ થશે. થોડી વાર વાત થશે ને ફ્રેશ થવાશે આજે આમ વિચારતી તી કે શું કરું શું કરું બેઠી બેઠી તો તમારો ફોન આવ્યો. અ મને પછી છે, ને ઘણી વખત ફોન કરવાનું મન થાય પણ એ મને એમ થાય કે તમે કામમાં હશો તો તમારે બેબી નું કઈ હા કરવાનું હશે તો પેલું આમ હશે તો એવું વિચારીને થોડું કરવો ના કરવો કરવો ના કરવો એ વિચારતીતી પણ તમારો આવ્યો ને તો બો સરસ સરસ આનંદ થઈ ગયો. શું ચાલે છે, બોલો નવા જૂની માં
બસ એકદમ શાંતિ જો બધું પતાયને નવરા થયાં અત્યારે અને હવે તો કેવું આપણી ઉંમરમાં શું થાય છોકરાઓ એમનું એમનું કરી લે તા હોય એટલે આપડે ફ્રી થઈ છોકરી એ મારી અત્યારે સુઈ ગઈ હવે કાલે સ્કૂલ છે, એને ઓનલાઈન સ્કૂલ છે, આ બધો વરસાદ બો પડી ગયો ને તો હવે અમાર તો અહીંયા એવું છે, કે વરસાદના કારણે બધા બો બધા અમુક અડધા આવે અડધા ના આવે તો એને ઓનલાઈન વહેલી હૂઈ ગઈ છે, ને હવે મને ઉંમરના કારણે ઊંઘ આપણને ક્યારેક ક્યારેક મારે ઓછી થઈ જાય તો જાગતીતી તે મેં કીધું લાવ આપડે તમારી સાથે વાત કરું અને વાત કરવાનું માધ્યમ છે, મોબાઈલ અને મોબાઈલમાં જે બધા સોશિયલ મીડિયા હોય છે, ને એના પર મને ઈચ્છા થઈ હાલો આજે તમને જરાક જગાડું મોડે સુધીને આપડે એના માટે વાતો કરીએ. એટલે મેં કીધું તમને ખ્યાલ હશે કદાચ તો મે કીધું ફેસબુક અત્યારે તો કેવું છે, સોશિયલ મીડિયામાં એટલે કે ફેસબુક હોય. ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ હોય, યુટ્યુબ હોય, આ બધાનું અત્યાર બધાને એટલું બધું વળગણ છે, ને શું કેવું છે, તમારું?
સાચી વાત છે, હાલો હલો હા. હા હાચી વાત છે અત્યારે આ સોશિયલ મીડિયાનું તો બહુ જ થઈ ગયું છે છોકરાઓને બાપા વધી ગયું છે અને એ ખરેખર સાચું કહું આપડા માટે તો બહુ સારું છે સોશ્યલ મીડિયા કારણ કે જો અત્યારે તો એટલા સરસ પ્રવચનો આવતા હોય છે મારા અમારા ગુરુદેવોના અંદર બધું ભક્તિના ગીતો ભજનો હવે જે મારા અંદર થી ચાર તો જૂના ફ્રેન્ડો મળ્યા બોલો. આ ફેસબુક મેં એ કરેલું છે ને એપ ડાઉનલોડ જે મારી એમે કેટલા વર્ષોથી જુદા પડી ગયેલા અત્યારે સોશિયલ મીડિયાથી મળ્યા તો હવે કેતો સુરત એટલે તું આવજે આવજે એમ. એક બીજા હવે આમ જાણ એટલું મધુ જ ને હવે આ આમ અવારનવાર વાતો કરીએ એટલે જાણે બહુ નજીક આવી ગયા હોય ને એવું લાગે છે. અને આમ કેટલા વર્ષોથી તો હાવ ભૂલી જ ગયા તા એકબીજા ને. કારણ કે લગ્ન કરીને કોઈ આમ ગ્યું કોઈ આમ ગયું કે આમ ગયું પણ આ તો એક આ ખૂણે આ ખુણે આ ખૂણે બધા પણ અત્યારે ફેસબુક થી અમારે વાતો થવા મળીને એટલું બધું સારું લાગે છે ને ખરેખર આમ બહુ અદભુત છે આ વસ્તુ. શું કેવું તમારું?
બિલકુલ તમારી વાત સાચી છે. હું તમને એના વિશે જણાવું ને તો તમે મારે પણ એવું થયું કે લગ્ન થયા મારી એક સ્કૂલની બેનપણી હતી. લગ્ન થયા ના પંદર વર્ષ પછી મને બી આવી રીતે ફેસબુક પર મળી અને મારા જો એ આનંદ નો પાર ના રહ્યો મને તો એટલી મજા આવી ને મારી એકદમ ખાસ ફ્રેન્ડ. એના લગ્ન થઈ ગયા એને ત્યાંય મોટી દીકરી થઇ ગઈ કોલેજ જવા લાગી છે. તો એ આમ હવે કેવું લાગે કે જાણે જૂના બેન-બેનપણીઓ મળી ગઈ આપડી તો એ ભયબંધી આપણને યાદ આવે આપડી કે ના મજા આવી ગઈને અત્યારનું જીવન હવે એમની સાથે ભલે મળી નથી આપે સમય સંજોગો ના કારણે બીજા શહેરમાં રહેતા હોય એ લોકો એટલે. પણ સોશિયલ મીડિયા આ મોબાઈલ એવું છે કે દેશ દ્વારા ઈન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાને હવે તો વિડીયો કાલ પર બી બધી જગ્યાએ વાતો થઈ શકે છે આપડી. એટલે એકબીજા ને આપડે જોઈ બી શકીએ લાંબા ટાઈમે જોઈએ તો આપડે આપડી રીતે જોઈએ તેટલા નાના હતા ત્યારે કે અત્યારે અહ
હમ્મ.
તો વિડીયો કોલ થી બાત થાય એટલે એ પણ બવ સરસ અને આ બધા જે માધ્યમ છે ને સોશિયલ મીડિયા એનું એક સારું પરિબળ એ પણ છે કે તમે જો ફેસબુક હોય કે આ બધા હોય સોશિયલ મીડિયામાં તો અત્યારની ગૃહિણીઓ નાની નાની જે છોકરીઓ લેડીઝ છે લગ્ન કર્યા પછી અત્યારના જમાના પ્રમાણે બંને જણા કમાવુ ખુબ જરૂરી છે જે મોંઘવારી વધી ગઈ છે પ્રમ માં તો અમુક લેડીઝ બી બવ હોશિયાર હોય તો શું ઘરે બેસીને પોતાના નાના નાના ક્લાસીસ કરતી હોય. એના વિડીયો મોકલે ઘણા રસોઈ બનાવે છે એના વિડીયો મોકલે. તો ધીમે ધીમે એમાંથી એ લોકો એમની આવક ઉભી કરતા થઈ ગયા છે. એટલે એ રીત તો વરદાન રૂપ થઈ ગયું છે પણ જે લોકો અભણ ઇન ધ સેન્સ જે લોકો ભણેલા ના હોય ને એ અ મહિલાઓ પણ પોતાની રીતે એમની લેંગ્વેજમાં જે વિડીયો બનાવે છે ઘણા એમાં પણ બો સારી રીતે આગળ નીકળીએ છે ખેતી કરતી તમે અમુક લેડીસ જુઓ તો એ લોકો એમના લેંગ્વેજમાં બહુ દેહાતી ગામડામાં હોય તો પણ એમની લેગ્વેજમાં વિડીયો ઉતારીને ખેતરની વિશે, ખાતર વિશે જે માહિતી આપી આપીને વિડીયો એટલા લાઈક થતા હોય પછી જે સોશિયલ મીડિયાવાળા એ લોકો એમને પૈસા આપે. તો એનાથી પણ એમની કમાણી થાય. અને પ્લસ એમની જે એડવર્ટાઈઝ કરતા હોય ખાતરની ને બિયારણની બધી તો એમની પણ એ વેચાણ થાય સોશિયલ મીડિયા દ્વારા એટલે આમ જોવા જાવ તો એ ખુબ સારું બી છે અને ખરાબ પાસું એ પણ છે કે એના થી લોકોનું સાથે ફ્રોડ પણ થતું હોય છે અત્યારે મોબાઈલ દ્વારા મોબાઈલ કેટલા ફ્રોડ વધી ગયા છે અમુક અમુક એપ્લિકેશમાં તમને મેસેજસ આવી જાય. વોટ્સઅપમાં મેસેજ આવે અમુક લિંક તમે ખોલો એટલે તમારો આખો ફોન હેક હેંગ થઈ જાય કોઈ બી અનનોન લિંક તમે જ્યારે કોઈ દિવસ કોઈને પેલી લિંક ઓપનની કરવાની ક્યારે બી એમાં શું થાય છે ફોન હેંગ થઈ જાય આપડો આપડો ક્લોન કરી નાખે પછી આપડે એકાઉન્ટ જે હોય એમને ખબર હોય પછી એમાંથી પૈસા ઉપાડી શકે. એટલે આ બધા ફ્રોડ બી વધી જાય છે સોશિયલ મીડિયાના એટલે સારા પાસાઓની સામે ખરાબ પાસાઓ બી છે ખ્યાલ છે ને આ બધો?
અરે હલો મારી જોડે જ આવું બની ગેલું મારા મારા સંબંધીના નામથી એક પત્રિકા આયી અમારામ ફોનમાં મારા મિસ્ટરના ફોનમાં એક પત્રિકા આઈ તે પત્રિ હવે આ સંબંધીનું હોય અને લગ્નમાં તમાર બધાને આવાનું છે સહ ફેમિલી એવું લખેલું હતું એટલે લિંક ખોલવા માટે કરીને મારા મિસ્ટરે ટ્રાય કર્યો પણ ખૂલી નહી તો પછી મને કે મારામાં ખુલતી છે ની લિંક કે ખબરની મારો મોબાઈલ હેંગ થઈ ગયો કે શું તો ખુલતીની તો કે તારામાં મોકલું તું ખોલ તારામાં ખોલી જોઈએ કે તો પછી મારામાં એમણે લિંક મોકલી તો મેં ખોલ્યું અને મારામાં ખોલીને નય એટલે પાછું મેં માર બાબા મોકલ્યું એટલે અમે અમારા ઘરમાં ને ઘરમાં બધાને એકબીજાને એકબીજાને મુકતા ગયા પણ લિંક ખોલે નહી અને પછી આ છે શું અમારું તો મો મોબાઈલ હેંગ થઈ ગયો બધાના ઘરમાં મોબાઈલ મે તો આ પછી ત્યાં એ ભાઈનો જેનો નંબરથી ફોન આયો તો અમારા જે સંબંધીના નામથી એમને ફોન કર્યો તો કે આ તો કે મારામાં કે આ રીતે લિંક આયી તો કે હું તમને ફોન કરું એટલે મારો ફોન હેંગ થઈ ગયો કે હવે તમે છે ને ફોન તાત્કાલિક કે બંધ કરી દો સ્વિચ બંધ કરી મૂકી દો કે કે
એટલે રા પછી કે એમણે પોલીસમાં લખાયું બધું કર્યું. અને કેટલી બધી પ્રોસેસ કરી ત્યારે અમાર ખુલી તો ગયા પણ બધા એકાઉન્ટ તાત્કાલિક બંધ કરાવવા પડ્યા અને એવું બધું અમારે એક અમારામાંથી બીજા એક ભાઈ પાસે ગઈ. એમને તો બિચારાને પૈસા ખાસા બધા જતા રહ્યા બેંકમાંથી એટલે આ બ ધું જેને ખબર પડે એને વાંધો ના આવે પણ હવે આપણા સંબંધીના નામથી આવી તો આપણે ખોલીએ જ ને એટલે આવું થઇ ગયું તું અમાર તો હમણાં. એટલે આ બધું આમ જેને ના ખબર પડે નેને પછી તો અમે ઓલા શું કરે બેંકમાં એકાઉન્ટનું ને એ બધું. મા મિસ્ટરે કરાવી દીધું કઈ તકલીફ અમારે નથી આવી પણ બિચાર અમારા લીધે. અમારા માંથી અમારા નામે બીજા મંગાઈ બીજે બે અઠવાડિયા પછી અમારા નામથી બીજામાં પત્રિકા ગઈ. એટલે એમ કે આ આમના આમનું હશે કઈક એટલે પૂછવા કરે ફોન કરીને એક ભાઈ ના એકાઉન્ટ માંથી ખાસા પૈસા જતા રહ્યા. એટલે આ બધું આવું એ છે ને હારું છે ને ખોટું છે બે વાત છે. શું કેવું છે તમારું
સાચી વાત સાચી વાત ફ્રોડ તો અત્યારે એટલા વધી ગયા છે કોઈ પણ નામે ફ્રોડ વધી ગયા આપણા સગા સંબંધીઓના નામ લઈને ફ્રોડ કરે. પછી કે તમારો અકાઉન્ટ આમાં હતું તો આ કરવાનું છે મારી સાથે એવું થયેલું હતું હમણાં જ ત્રણ દિવસ પહેલાની જ વાત છે પણ મને તો શું થોડીક હું આમ અવેર મને એક્ટિવ આવું બધું ફસાવું નહી જલ્દી એટલે મેં વાત કરીએ બેને તો મને એવું કીધું મેં કીધે ને ક્રેડિટ કાર્ડ નવું લીધું હમણાં. દસ દિવસ પહેલા દસ જ દિવસ ત્યાં છે અને એનો નવ દિવસે આ આવી ગયો મને કે બેન કાર્ડ લીધું છે ને તો તમારી કાર્ડ નો ઇન્સ્યોરન્સ સાથે આવ્યો છે જો તમે એ નહીં કઢાવો ને તો તમારે દર મહિને ચાર હજાર રૂપિયા ભરવા પડશે. અને કોઈ દિવસ ઇન્સ ક્રેડિટ કાર્ડ હોય ને એના ઇન્સ્યોરન્સ કોઈ કંપની સાથે તમને આપ નથી ફ્રીમાં એટલી મને ખબર એટલે મને તરત જ ખબર પડી મારા હસબન્ડ ને ફોન કર્યો ને એમના એક ભાઈબંધ છે એ પોલીસમાં છે. એટલે મે મારી વાત ચાલુ જ રાખી એની જોડે દસ પંદર મિનિટ મેં એની જોડે વાત કરી એમ ને ગોળ ગોળ. ફેર વાઈ મને કે આ ખોલો ના કરો આમાં આ નંબર નાખો ખોટું ખોટું એને જે કીધું ને એ બધું કર્યું ત્યાં સુધી દસ મિનિટ પંદર મિનિટમાં મારા ભાઈબંધ એમના હસબન્ડને એમને ફોન કર્યોને કે મારા હસબન્ડે કીધું ને એ નંબર આપ્યો એ ટ્રેક કરીને એ વ્યક્તિને અમે પકડાય. તો સોશિયલ મીડિયા થી આટલું બધું તરત કામ બી કરી શકો કે તમે ફ્રોડ થયું છે કોઈ પણ સાથે તો તાત્કાલિક તમે પોલીસને જાણ કરી. અને સે સોશિયલ મીડિયા દ્વારા સમયને ટ્રેક કરીને પકડી ભી શકો અને સોશિયલ મીડિયાનું બીજું અ દુરુપયોગ એવી રીતે બી થાય છે કે ખોટી જે માહિતીઓ હોય ને આજકાલ કેવું છે ગ અ નાના મોટા દેશ વિદેશ દેશમાં બધું બનતું રહેતું હોય છે નાની મોટી ઘટનાઓ તો એમાં સારા સારા વ્યક્તિઓના નામે ખોટા ખોટા વિડીયો વાયરલ કરી અને એમની ઇમેજને અ ખરાબ કરતા હોય છે. એટલે ક્યારે બી આપણે વોટ્સઅપમાં ફેસબુકમાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. કે આ લોકોએ આવી રીતે કર્યું ને આને આ કર્યુંને આટલા લોકો ન નુકસાન કર્યું ને પણ આપણે શું થાય છે ઘણી વાર જલ્દી જલ્દી માં આપણે એમ થાય કે આપણને જાણકારી મળીને આપણે બીજાને ફોરવર્ડ કરી દઈએ પણ એ એક ખોટી રીતે બી ફોરવર્ડ થતું હોય છે સા સારા માણસોનું નામ પણ એટલે એ પેલા જ્યારે બી કોઈ પણ આવા મેસેજીસ ફોરવર્ડ કરીએે ને એની પેલા એક વાર એની ચકાસણી ગૂગલમાં કરી લેવી ગૂગલમાં આપડે તમે કોઈ પણ ભાષા પૂછો બધા ભાષામાં તમને જવાબ આપે તો ગુજરાતી મે એ પૂછી લેવાનો કે મને આ મેસ સજાયો છે એ એમાં સચ્ચાઈ છે કે નહીં? એટલે એ તમને જવાબ આપે જો એ સાચું હોય તો જ આપણે આગળ ફોરવર્ડ કરવું હોય. એતર સોશિયલ મીડિયાના કારણે શું થાય કે ખોટી ખોટી માહિતી આપડા કારણે ફેલાઈ જાય. અને આપડા કારણે ખોટું કૂકને નુકસાન થાય એટલે આપડે એ બી ધ્યાન રાખ વુ પડે અને તમારે તો આપડે દીકરા દીકરીઓ છે ને આના ઘરે એટલે એ બી ધ્યાન રાખવાનું કે લોકો ખોટી રીતે સોશિયલ મીડિયા ના રવાડે ના ચડે મારી દીકરીને એવું જ છે કે એને જો યુટ્યુબ પર જોવા બેસી જાય ને તો ક્યાંય સુધી યુટ્યુબ જોયા કરશે એટલે અમારે તો એક ફિક્સ ટાઈમ થઈ ગયો છે કલાક સિવાય વધારે કશું જોવાનું નહી. ખાલી કાર્ટૂન નેટવર્ક એક જોવે છે અને યુટ્યુબ ની એકાદ બિનાની અહ રીલ્સ આવે છે રીલ્સની એક વિડીયોઝ આવે છે સારા તો પછી એ બતાવતો હોઈ અમે એટલે એક કલાકથી વધારે એને જોવાની પરવાનગી અમે આપ તાજ નથી શું કેવું છે તમારું?
હાચી વાત છે. આટલું આ બધું લિમિટ તો રાખવી જ પડે નહીતર આ મોબાઈલ વસ્તુ તો આખી રાત તમે જુઓ ને તો ખુટતું જ નથી ફેસબુક ખોલીને બેહો ને યુટ્યુબ ખોલો એટલે તમારે ચાલુ ને ચાલુ જ હોય. અને જે છોકરાઓ મોડા સુધી એકલા ઊંઘતા હોય ને તો તમારે રાત્રા આપડે બે વાગે ઉઠી ને જોઈએ ને તો એ લોકો મોબાઈલ ચાલુ રાખીને જ બેઠા હોય. અરે એની શું વાત કરો છો તમે. મેં ગઈ વખત મારે ની નું ઓપરેશન કરાયેલું હતું પગનું. તો મેં એક ચોવીસ કલાક ની છોકરી રાખી તી નાની જ કેટલી અઢાર વીસ રસ ની છોકરી હશે ઘરમાં કામ કરવા માટે. તો દિવસે આ થોડા ઘણું તો કામ રહ્યાજ કરે ચાલુ ને ચાલુ હોય. રાત્રે એને મારી સાઈડમાં ઊઘાડું તો હ રગ ઉડી અને અંદર મોબાઈલ જોતી હોય. હું તો આ બાર એક વાગે બાથરૂમ જવા ઉઠી હોઉં તો એનો મોબાઈલ ચાલુ હોય ગમે ત્યારે મેં તું આ છોકરી બાપા તો આપડા ઘરે હોય એટલે આપડી જવાબદારી બને ને છોકરી ભલે કોઈ ની હોય. પણ મેં એને હમજાય મેં તો બેટા આ ખોટું છે ત એક ટાઈમ હોય કીધું. લિમિટ કીધું આટલો બધો મોબાઈલ ના જોવાય. પછી એના પપ્પા ની વાત કરી એના પપ્પાએ પછી મોબાઈલલે હમજાય એટલે પછી થોડી સમજી ગઈ પણ આ આવું બધું છે.